હલો. કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. કેવું ચાલે તમારે?
કહી નહીં. ચાલે છે બધું સારું.
આજે તો મારે આત્મવિશ્વાસ ઉપર ચર્ચા કરવી હતી તમારી જોડે.
ખુબ જ સારો વિષય છે.
હા! કેમકે દરેક મનુષ્યમાં આમ સેલ્ફ કોફ કોન્ફિડન્સ. એટલે આમ આત્મવિશ્વાસ હોવો તો જરૂરી છે.
સાચું કહ્યું. મારા મતે તો આત્મવિશ્વાસ સફળ જીવનની ચાવી છે.
હા! એ તો આમ ઘણી સાચી વાત કરી તમે. અને આત્મવિશ્વાસ એવી શક્તિ છે ને? જે સામાન્ય વ્યક્તિ ને પણ. અસાધારણ સફળતા અપાવી શકે છે. જો વ્યક્તિને પોતાની જાત પર વિશ્વાસ હોય. તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી. તેને આગળ વધતા રોકી નથી શકતી. શું કેવું આ વાત પર?
સાચું કહ્યું તમે. સહેમત છુ, મેં તમારી વાતતે.
હા! અને. આત્મવિશ્વાસ એટલે આમ પોતાની જે ક્ષમતા છે, પોતાની જે મહેનત છે. અને મહેનત અને નિર્ણય છે. એના પર આમ વિશ્વાસ રાખવો
સાચું કહ્યુ.
હા! અને જીવનમાં સફળતા મેળવવા માટે જ્ઞાન પૈસા કે. પ્રતિભા જેટલો જ આત્મવિશ્વાસ પણ આપણા જીવનમાં ઘણો જરૂરી હોતો હોય છે. જો વ્યક્તિમાં આત્મવિશ્વાસ જ ન હોય તો, પોતાની ક્ષમતાનો. સંપૂર્ણ એ ઉપયોગ કરી શકતો નથી.
સાચું કહ્યું. મારા મતે તો, જે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ હોય છે. તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત હારતો નથી.
હા! એ તો સાચી વાત કીધી તમે. અને. જીવનમાં દરેક વ્યક્તિને મુશ્કેલીઓ નિષ્ફળતા અને. પડકારો ન આમ સા સામનો કરવો પડતો હોય છે. પણ આત્મવિશ્વાસ ધરાવનાર જે વ્યક્તિ છે ક્યારે. હાર નથી માનતો. તે પોતાની આમ ભૂલો માંથી શીખે છે. અને ફરી પ્રયત્ન કરે છે. અને અ અંતે એ સફળતા આમ. મેળવીને જ રહે છે. તેથી જ આમ કેહેવાતું હોય ને કે. હારારે એ અંત નથી. પરંતુ નવી શરૂઆત હોય છે.
સાચું કેવું તમને. અને ઘણા લોકો તો જ્ઞાન અને. આવડત હોવા છતાં, તેઓ આત્મવિશ્વાસના. આ ભાવે પાછળ રહી જાય છે.
હા! અને અમુક વાર તો ઘણા લોકો આમ જો. હા એક્ઝામમાં ફેલ થઈ જાય. એમના કારણે પણ એમનું આમ જે આત્મવિશ્વાસ છે ઘણો જ. ઓછો થઈ જતો હોય છે.
એકદમ સાચું કહ્યુ. ઘણી વાર તો લોકો ભાઈ. નિષ્ફડતા નોડર અને લોકો શું કેશે એવી ચિંતાઓથી આત્મવિશ્વાસને ઘટાડે છે
હા એ તો સાચી વાત છે અને આત્મવિશ્વાસ વિદ્યાર્થીના જીવનમાં તો આપડે કહીએ તો ખુબ જ મહત્વનો હોતો હોય છે કેમકે પરીક્ષા આપતી વખતે કયા તો મંચ ઉપર તમે જારે બોલવા જાઓ છો ત્યારે યા તો ઇન્ટરવ્યુ આપતી વખતે અથવા આમ કોઈ નવી જવાબદારી આપણે સ્વીકારતી વખતે આમ આત્મવિશ્વાસ જ આપણને આમ સફળ બનાવે છે જો આપણેે આમ સતત ડરતા રહીશું કે હું નહી કરી શકું તો સફળતા આપણે મેળવી શકતા નથી અને એ મુશ્કેલ બની જાય છે
સાચું કહ્યું તમે આપણા મનમાં જે ડર છે એને આપણે દૂર ભગાવીએ તો જ આપણને સો સેલ્ફોન ફિડન્સ મળે છે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે
હા અને આજકાલ તો કેવું કે અમુક બાળકોમાં એવો સેલ્ફ કોન્ફિડન્સ ઘણો ઓછો હોતો હોય છે કે હું આ જવાબદારી નહી નિભાવી શકું આ મારાથી નહી થાય પણ એ જો પોતાના મન ઉપર વિશ્વાસ વિશ્વાસ રાખે કે હું કરીશ શકીશ પોતાની આત્મા ઉપર વિશ્વાસ રાખે કે હા હું કરી લઈશ મારાથી થઈ જશે તો એ કઈ પણ રીતે આમ પોતાને જીતી શકે છે
સાચું કહ્યું અને મારા મતે તો પોતાની શક્તિઓને નબળાઈઓને સ્વીકારવી જોઈએ જેનાથી આપણને ખબર પડે કે આપણે હજુ કેટલું આપણા પો તેના પર કામ કરવું જોઈએ આપણે ન આત્મવિશ્વાસ કેવી રીતના વધારો છે
હા અને આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેનો આમ તફાવત સમજવો પણ આપણા માટે એમ જરૂરી છે આત્મવિશ્વાસ આપણને આમ આગળ વધવાની પ્રેરણા આપે છે જ્યારે અહંકાર આપણને આમ પોતાની જે ભૂલો સ્વીકાર જ સ્વીકારવા જ નથી દેતો અને આત્મવિશ્વાસ વ્યક્તિ હંમેશા શીખવા માટે તૈયાર રહે છે જયારે અહંકારી વ્યક્તિ પોતાને જ આમ સર્વશ્રેષ્ઠ માને છે કે આઈ એમ ધ બેસ્ટ
સાચું કહ્યું તમે મારા કોલેજના દિવસોમાં મારો એક મિત્ર હતો એવો જેને પોતાના પર ઓવર કોન્ફિડન્સ હતું હોય
હા એતો સાચી વાત છે એ જે ના હોવો જોઈએ કેમ કે આત્મવિશ્વાસ સારો પણ અહંકાર નહી કેમ કે અહંકાર અમુક વાર તમને ગલત માર્ગે લઈ જતો હોય છે જેનો ભુગતાન તમારે આગળ જતા ભવિષ્યમાં કરવાનું થાય છે
સાચું કય મારા મતે તો આત્મવિશ્વાસ આપણને સફળતા તરફ લઇ જાય છે
જ્યારે અતિ આત્મવિશ્વાસ આપણને પોતાની ભૂલો દેખવા દેતો નથી
હા અને આત્મવિશ્વાસ વધારવાના આમ ઘણા રસ્તાઓ છે નિયમિત આપડે મહેનત કરવી સારી તૈયારી કરવી પોઝિટીવ વિચારવું પોતાની જે નાની નાની સફળતાઓને આમ યાદ રાખવી. અને સારા લોકોનો સંગ કરવો અને પોતાની ભૂલોમાંથી શીખવું. જયારે આપડે આમ તૈયારી સાથે કોઈ કાર્ય કરીએ છીએ. ત્યારે આપોઆપ આત્મવિશ્વાસ વધતો હોય છે આપડા જીવનમાં
સાચું કહ્યું તમે.
હા અને ઘણા મહાન લોકોનું જીવન આત્મવિશ્વાસ નું આમ શ્રેષ્ઠ ઉદાહરણ આપડે કહી શકીએ. અનેક વૈજ્ઞાનિકો લઈ લો ખેલાડીઓ લઈ લો. ઉદ્યોગપતિઓ લઈ લો અને નેતાઓને શરૂઆતમાં ઘણી નિષ્ફળતા મળતી હોય છે. પરંતુ તેમણે પોતાના પર વિશ્વાસ રાખ્યો. સતત મહેનત કરી અને આખરે એમને સફળતા મેળવી. આથી આમ સમજાય છે કે સફળતા પહેલા આત્મવિશ્વાસ આવે છે.
સાચું કહ્યું આત્મવિશ્વાસ આવે તો આપણને પોતાના પર થોડો ભરોસો થાય કે ના હું એક વસ્તુ કરી શકું છું.
હા
મનમાંથી ભય નીકળી જાય છે જેનાથી આપડે કામ શાંતિથી અને કોન્ફિડન્સથી કરી શકે.
હા અને આજના સમયમાં આમ ઘણા યુવાનો પોતાની આમ સર ખામણી બીજા લોકો સાથે કરતા હોય છે. સોશિયલ મીડિયા પર બીજાની સફળતા જોઈને તેઓ પોતાને ઓછા આંકે છે પરંતુ દરેક વ્યક્તિની ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી બીજાની સાથે સરખામણી કરવાને બદલે પોતાની આપડે પ્રગતિ ઉપર ધ્યાન આપવું જોઈએ.
સાચું કહ્યું આત્મવિશ્વાસ ધરાવતો વ્યક્તિ શાંત જવાબદાર અને નિર્ણાયક હોય છે લોકો પણ તેના પર વિશ્વાસ રાખે છે.
હા એ પણ આમ સાચી વાત છે અને આજનો જમાનો પણ આમ દેખા દેખીનો થઈ ગયો છે કે આની પાસે છે તો મારી પાસે કેમ નથી. પણ બધું તમારી માટે શક્ય નથી કીધું એમજ કે બધાની વ્યક્તિની અલગ અલગ ક્ષમતા હોતી હોય છે.
સાચું કહ્યું તમે ક્ષમતા બધાય પાસે બધાની પોત પોતાની હોય છે. અમુક ડ્રોઈંગમાં સારા હોય તો અમુક સ્પોર્ટ્સમાં સારા હોય. તો આમ દેખા દેખી કરવા નહી જોઈએ.
હા અને વિદ્યાર્થી તરીકે આપડે આમ દરરોજ કઈક નવું શીખવું જોઈએ. પ્રશ્નો પૂછવા જોઈએ નવી જવાબદારીઓ સ્વીકારવી જોઈએ. અને નિષ્ફળતાથી આપડે આમ ડરવું જોઈએ નહીં. કેમ કે આત્મવિશ્વાસ હા કેમકે આત્મવિશ્વાસ જન્મ થી તો મળતો નથી હોતો આપણને તે સતત મહેનત અનુભવ અને સકારાત્મક વિચારસરણી થી આમ વિકસતો હોય છે.
મારા મતે તો એવું છે કે નિષ્ફળતા આવે. તો કોઈએ નિરાશ નહી થવું જોઈએ દરેક નિષ્ફળતા પાછળ કંઈક નવું તો શીખવા મળે જ છે.
હા અને આત્મવિશ્વાસથી સફળ જીવનની આમ સૌથી મોટી ચાવી છે જો આપણેે પોતાની જાત પર વિશ્વાસ હશે તો કોઈ પણ લક્ષ્ય આપણા માટે અશક્ય રહેશે નહીં
સાચચી કુ
હા અને પોતાની જાત પર વિશ્વાસ રાખ નાર વ્યક્તિ માટે કોઈ પણ શિખર બહુ ઊંચું નથી હોતું હવે ઘણા બણા ઘણા બધા મહાન વ્યક્તિઓ થઈ ગયા તો એમને જયારે પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખ્યો હશે તો જ એ સફળ બન્યા હશે ને હવે આપડે મોદી નરેન્દ્ર મોદીજી લઈ લ એજ જો હાર માની લીધી હશે તો એ હાલ વડાપ્રધાન ના બન્યા હોત ભારતના એટલે એમને પોતાની હા એટલે એમને પોતાની ઉપર વિશ્વાસ રાખ્યો કે હું કરી શકીશ હું નેને નેતૃત્વ સારી રીતે કરી શકીશ દેશનું ત્યારે જે આમ સારા એવા વડા પ્રધાન બની શક્યા ભારતના
સાચું કહ્યું તમે પોતાના પર તો વિશ્વાસ રાખવો જ જોઈએ
હા વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીએ આપડે હા